હલો હા કેમ છો
મેં મજામાં છું તમે કેમ છો
બસ મજામાં મારું થોડા પ્રોબ્લેમ થતું ને કઈ કોલિંગ જ નહી થતું હતું કેટલા દિવસથી એના માટે આજનો હમ હવે આજનો મોબાઈલ આપે આજે ટોપિક જોઈએ કે ટીવી જોતી વખતે અને મોબાઈલ વાપરવાના શું એટલે પેલા પાસા છે એના માટેનું આપડે સારા ઇફેક્ટ અને સાઈડ ઇફેક્ટ નું આપણે ડિસ્કસ કરીશું એમ
હમ તમારું ટોપિક તો સારું છે તમે શના ઉપર બોલવાના છો
આપડણે આજ કે ટીવી જોતી વખતે મોબાઈલ વાપરવાના મુખ્ય પાસાઓ શું છે એમ હમ જયારે આપણે ટીવી ટીવી ઉપર કોઈ રસપ્રદ કાર્યક્રમ જોતા હોય તે જ સમયે મોબાઈલ મેસેજ કે વિડીયો જોતા હોય ત્યારે આપણું મન શું હોય છે બંને બાજુ જગ્યા ઉપર સરખી જગ્યા પર આપી શકાતું નથી પરિણામે શું આવે છે કે તમે ટીવી ની વાર્તાઓના સમાચાર ના મુખ્ય ભાગ બી ચૂકી જાઓ છો સમજી લો કે કોઈ સારા ન્યુઝ આવતા હોય અને સાઈડમાં જ આપણા એક મોબાઈલ નો કોઈ સારો કોઈ મેસેજ આવ્યો હોય તો આપણું માઈન્ડ પેલા એના પર જતું રહી ને મેસેજ ઉપર એમ હવે શું ન્યૂઝ આવે છે અને શું ટોપિક આવે છે તેનાથી આપણે મિસપ્લેસ કરી દઈએ છેએ એમ
હમ
હા તમારી વાત તો સાચી છે કે ક્યારેક ક્યારેક એ છૂટી જાય છે તો આપણે ફોન ઉપર જોઈ શકીએ છેએ
હમ આમ જોવા જોઈએ તો આજના માધ્યમમાં ટીવી ટીવી વોચિંગ ઓછું જ થઈ ગયું છે એમ પણ હવે નાની સ્ક્રીન આપણે મોબાઈલ પર જોવા કરતા મોટી સ્ક્રીન પર આપણે જોઈએ તો સારું પણ ખરે જ રીતે આખો અને સ્વાસ્થ્ય પર બી આપણે અસર થાય જ છે બંને સ્ક્રીન માંથી નીકળતું પેલું બ્લુ લાઈટ આખુંને નુકસાન તો પહોંચાડે જ છે લાંબા સમય સુધી હું આ આદત રાખવાથી ઊંઘ ના આવી માથા નો દુખાવો એકાગ્રતા ઘટાડવો જેવી કેટલી બધી સમસ્યાઓ પણ પણ થઈ શકે છે એમ કારણ કે મોબાઈલ ને સ્ટ મિનિમમ આપણી નાની હોય છે અને ટીવી તો આપણે કોઈ પણ સ્ક્રીન પર જોઈ શકીએ છે અને એનો હોય છે મેઈન વસ્તુ
હોય શક્યાટ નાના નાના બાળકોને પણ ચશ્મો અત્યારના ટાઈમમાં આવી ગયો છે
મોસ્ટસ્ટલી બધાને પેલે એવું હતું અ કે ચશ્મા અરે રે તને ચશ્મા આવી ગયા હવે એવું થઈ ગયું કે કોમન વસ્તુ થઈ ગયું કે ભાઈ એ તો મોબાઈલ જોય છે એટલે મને આવવાના જ છે એમ ઈઝી વે ઈઝી વે થઈ ગયો છે આ બધી વસ્તુ
હા તમારી વાત એકદમ સાચી છે
હમ
મોબાઈલ આજકાલના બધા બાળકોના હાથ માં તમે મોબાઈલ જોઈ શકો છો એ મોબાઈલ માં સવાર થી લઈને રાત સુધી લાગ્યા જ રહે છે
હમ શું થાય છે કે એ લોકોને કઈ બીજાની જરૂરત જ નથી પડતી માણસો ની જરૂરત નથી બધી બસ મોબાઈલ મળી ગયો
તમારી પાછળથી બહ અવાજ આવે છે
હા એક સેકન્ડ હા હું આગળ જાઉં છ પડું ઘરે કામ ચાલુ છે ને એના માટે
હા હા વાજધો
હા કઈ નહી બોલો બોલો
હા તો બા માણસ બાળકોને મોબાઈલ આપી દઈએ તો એ એ લોકોને કોઈ ન જરૂરત નહી પડતા એ એકલામાં એકલા રહી શકે છે
સાચી વાત છે
એમ એ ના કરતા એમ એ લોકો બહાર ના દુનિયાિ યાનું
હમ
અનુભવ થતો નથી
ના એટલું છે કે મોબાઈલમાં એ લોકો બધું જાણી શકે છે પણ જે વસ્તુ શું પ્રેક્ટિકલી નોલેજ લેવું હોય ને એના માટે એ લોકો આ બધી વસ્તુ નથી કરી શકતા જેવી બધી ગેમ્સ છે આ છે એ બધું આઉટડોર માં એ લોકો રમી જ નથી શકતા જે બી હોય તો બસ ઇન્ડોર ગેમ અને બસ મોબાઈલ માં
હ તમારી વાત એકદમ સાચી છે એ લોકો નથી જાણી શકતા પણ મોબાઈલ નો એક એવું ફાયદો પણ છે કે એ ભણવા માટે કે કશું કપડ નહી આવડતું હોય તો એ મોબાઈલમાં શીખી શક્યા શકતા આટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે તો બધા મો હ ઈઝીલી મળી જ મળી જાય છે
હમ કોઈ પણ ટોપિક આપણે જો સમજ નહી આવતી હોય તો આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ ટેકનોલોજી ની પૂરેપૂરી જાણકારી પણ આપણે મળી જાય છે એમ
તમારી વાત એકદમ સાચી છે કોઈ આપણને રેસીપી બનાવવું હોય કે કશું જોવું હોય કે કશું નવું ટ્રાય કરવું હોય તો આપણને એ મોબાઈલમાં ઉપરથી એકદમ આરામથી શીખવાનું થઇ જાય છે
થઈ જાય છે હમ પણ ખાલી એટલી જ વસ્તુ છે કે આજે ઘરો માંથી ટીવી નીકળવા માંડા છે એમ જે ઝેર ઝરઝે બધાના હાથમાં આવી ગયા છે મોબાઈલ ત્યારથી બધાના ઘરમાં જે ઓન સ્ક્રીન પર આપણે બધા ઘરે બધા જોડે મળીને જે જોતા હતા ને કે એ એક માધ્યમ હતો કે આપણે ફેમિલીને બધા સાથે મળીને એક ભાગ જોઈએ છે કે ફેમિલી મળે છે આજે એવું થઈ ગયું છે કે બધા પરસ રૂમમાં પોતપોતાનું આ વસ્તુ મળી ગયું છે જેને જે જોવું હોય તે જોઈ શકે છે એમ
હા આ તો વાત તમારી સાચી છે કે ફેમિલી મીટઅપ એક ટીવી નો કારણ હતો કે ટીવી જોતા જોતા ફેમિલી મીટક
થઇ જતું હતું એમ
એક સાથેથ એક સરખા બેસીને ફીવી નો મોજ લે પણ અત્યારમાં આવું આવું નથી બનતું બધા લોકો ફોનમાં જ લાગ્યા રહે છે
સાચી વાત છે પેલે એવું હતું કે ટીવી જોતા જોતા થોડી ફેમિલી ડિસ્કશન કોઈ કોઈ ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરતા હતા હવે જયારે આપણે ટોપિક ઉપર ડિસ્કસ કરવું હોય ત્યારે એક સ્પેશિયલ મિટિંગ બેસાડવું પડે છે કે ભાઈ તમે ફ્રી થાવો અને આવો એટલીસ્ટ દસ મિનિટમાં પણ કાઢોય સમય એમ એ ડિસ્ટન્સ બહુ મોટો થઈ ગયો છે કે માણસો માણસોથી દૂર થવા લાગ્યા છે આ મોબાઈલ ના માધ્યમથી હ
તમારી વાત એકદમ સાચી છે પણ મોબાઈલ આ સમયમાં બહુ આપણા આપણને લાભકારી છે આપણે કોઈને કોલ કરવું હોય તો આપણેે તરત જ કોલ કરી શકએ છે આપડે હોય તો લોકેશન કોઈને મોકલી શકે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ ને તરત જ કોલ કરી શકે છે જીપીએસ લોકેશન જોઈને આપણે ક્યાં જવું હોય તો ત્યાં પહોંચી શકતા છે આપણે
હમ ને એ બધી સુવિધામાં તો એક નંબર છે કે આજે આજે આપણને એક ડર નથી રેતો મોબાઈલ ઉપર આપણે તરત જ કી જગ્યા પર ફસાયા પણ હોય તો એ પોલીસ ને પણ કોલ કર્યો હોય તો હેલ્પ માટે આવી જાય છે એમ એ વસ્તુ તો કોઈ હા બહાર જ નથી શકલી બહાર જ નથી એમ
હવે હવે આપણે હમ ટીવી માં જોઈએ તો ટીવીમાં એ ફક્ત આપણે ન્યૂઝ કે એ બધું જ આપતા છે એ મવીઝ જોઈએ એ બધું વાત જોઈ શકે છે મોબાઈલ ફોનમાં આપડણે ઘણું બધું ઉપયોગ થાય છે આપડણે મોવું જોઈએ હોય તો મુવી એ બધા એક એક તરફથી મોબાઈલ આપણો સાથી બની ગયો છે કે કોઈ પણ કોઈ પણ ના હોય પણ મોબાઈલ હોય તો આપડું ચાલી જાય
ચાલી જાય
એ જ વસ્તુ છે
એક રિસર્ચમાં એવું આવ્યું હતું કે એક માણસ દર છ મિનિટમાં પોતાનું ફોન ચેક કરે છે કે એને કોઈ મેસેજ આવ્યું છે કે ની આવ્યું છે
એ એ એ વસ્તુ છે ને એક નંબર નું રિસર્ચ છે આજે એકલતા માણસને છે ને એવું થાય છે કે મોબાઈલ નો ખાલી એક ટેક્સ મેસેજ પણ આવે ને તો પણ આપે આકૃતા વધે છે કે શું શું આવ્યું હશે શું થયું હશે એમ
હા
જે બીઝી પર્સન છે જે વ્યવસાય હા બોલો બોલો
હ હા બોલો
હા ના જે બીજી પર્સન જે વ્યવસાયમાં છે એમના તો મેસેજ અને કોલ આવતા જ હોય છે પણ જે ઘરે બેસી રહેલા હોય છે જેમને કોઈ કામ જ નથી હતું તો એમને એ આતુરતા બહુ જ રહી છે કે શું આવ્યું શું નહીં આવ્યું હશે એટલે આ સર જે કર્યું છે ને કે દર છ મિનિટે કે છ સેકન્ડ મોબાઈલ ચેક કરે છે એ એકદમ એક નંબર સાચી વાત છે એમ
હા
હમ
પણ આપડા અ દાદા હોય કે આપડા માતા પિતા હોય એમને ફોન વાપરવા નહીં આવે તો એમનું જીવન જો કેટલું શાંતિપૂર્વક અને કે ટલું મહત્વપૂર્ણ છે એ એકદમ આરામથી રહે છે. એમને મોબાઈલથી કોઈ મતલબ નહી ખાલી ફોનાને કોઈનું તો કોઈ મતલબ નહી ફોન આવે કોઈ ને તો ઉચકીને વાત કરવાનું.
એ વાત એક નંબર સાચી છે હા એ લોકો એ લોકો ખાલી ખુશ સી નાખીને હા ખુરશી નાખીને ખાલી બહાર બી બેસા હોય ને તો પણ એ લોકો બેઠા બેઠા પણ એક સમય અને જે આ આપણું જે કુદરત છે ને એનું સાદો કરી શકે છે જ્યારે આપણે ભલે બહાર બેઠા હોય તો પણ આપણને મોબાઈલ જોઈએ છે. અંદરના મૂવી જોવું છે અંદરના મેસેજીસ વાંચવા છે એ બધું થાય છે એમ. એ વસ્તુ તો એ
કોઈ બધા માણસ કોઈ પણ એક પણ વ્યક્તિ પાંચ મિનિટ સુધી પણ એકલો બેસી શકતો નહી. એને કો મોબાઈલ જોઈતું જ છે એનું મન જ નહી લાગે.
હમ આજે આજે આપડે યુઝ ટુ કરી લીધા છે મોબાઈલે કે અ પેલું શું કેહે છે કેમ અ આપડા વગર હવે નહી આપણને મોબાઈલ ની જરૂરિયાત વધી ગઈ છે મોબાઈલના કઈ જરૂરિયાત નથી ભયથી હવે એવું થઈ ગયું છે જેવી રીતે આપડે ઘરની બહાર નીકળીએ તો કઈ વસ્તુ ભૂલી ગયા તો એને ઇગ્નોર કરીશું. પણ મોબાઈલ ભૂલી ગયા તો રિટર્ન બેગ બી પાછા વન કિલોમીટર થી પાછા આવીશ હું આપે.
હા આપડે તરત જ ઘરે ફરીથી જઈએ છે.
હમ
મોબાઈલ ના હોય તો જાણે આપડો શું ખોવાઈ ગયું એવું લાગે છે.
ખોવાઈ ગઈ હોય સાચી વાત છે. ત્યારે મનમાં એવું થશે કોના મેસેજ આવશે? કોના ફોન આવશે? શું થશે શું નહી થશે? એક જરૂરિયાત થઈ ગઈ છે બરાબર જરૂરિયાત થઈ ગઈ ગઈ છે. એક
મોબાઈલ આપણને બહુ જ મહત્વપૂર્ણ પણ છે આજે એ એ બધી કામ સળળતાથી થાય થઈ જાય છે હવે ટેકનોલોજી ના વધતા કારણે જોઈ શ ડિજીલોકર આવી ગયું તો બધું આપણ ન ડોક્યુમેન્ટ ત્યાં જ મળી જાય છે આપણે કેરી કરવાનું કોઈ જરૂરત નહીં પેમેન્ટ નું પણ કોઈ વાંધો નહી કેશ લઈ જવાનું ચોરી થવાનું કોઈ વાંધો નહી આપણે ઓનલાઈન કરી શકીએ છીએ
સાચી વાત છે ચ સરસ લાગ્યું તમારી જોડે વાત કરવાની આપડે પાછા વાત કરીશું.
કે હા, મને પણ તમારીથી વાત કરીને બહુ સરસ
મળીએે મળીયે થેન્કયુ